હા, બોલો ભાઈ
હા, ભાઈ શું કરો છો.
કઈ નઈ આમ બેઠો છુ, જમીને હવે રાત્રે તમે બોલો તમે શું કરો
બ સમજી ગયાઠો, તો તમે આટલું મોડું જોવાનું તમારે
હા, એ તો હવે લેટ હવા જમવાનું થયું હા વરસાદ ને એવું બધું વાત વાતાવરણ ને એવું હતુ, એટલા
એ છે, બાકી તોમાં કેવ છે.
શું કહો છો.
બાકી કો જીવનમા, કેવું ચાલે તમારા
બસ આ જુવા હવે આ કોલેજ ને એવું બધું પતી હોય, એટલે હવે લોકો તો મારે કે ભાઈ ઘેર બેઠો છુ, ના આમને જોબ નહી, એટલે
હા એ તો છે, અસફળતા એ મોટા શિક્ષક છે, તમારો
હા, એ બી વાત તો સાચી છે, પણ હ જુઓ ને અત્યારે તો ટ્રાય તો કરું છુ, પણ કઈ મેળ નહી, પડ્યો એનો તો હવે જોઈએ હવે, આગળ શું થાય
એ જ સ પણ માણસ, નહી લોકો એ સંસર્ગ મારે આ બી નથી, જેતા એટલાના, ટોણા માટે ને અનેટ માણસનુ એટલું મોરલ ડાઉન કરી લ કે તમને બીજી વાર કઈક નવું કરવું હોય, ને એનામાં આપણે જે આત્મવિશ્વાસ હોય ને એ ઘટી જતો હોય છે.
હા એ બી વાત સાચી છે, જુઓ ને મારા ફ્રેન્ડ જોડે બી એવું જ થયું હતુ કે એણે એક જગ્યાએ જોબ માટે ગયો, હતો. તે એના રિલેટિવ ગયો હતો, એટલા પછી એમને એમ કીધું કે તમારે આટલા કલાક કામ કરવાનુ બાર કલાક કામ અને તમે અમે તમને ખાલી પાંચ હજાર જ આપશુ છ, મહિના પછી થોડી થોડીક સેલેરી વધારશો બે ત્રણ હજાર, બે ત્રણ હજાર તો એમાં એવું હતુ, કે જે ફિલ્ડમાં હતો એમાં એ રીતે આમ બીજી જગ્યા એજ કામના એને પંદર થી વીસ હજાર, મિનિમમ આપે અને એને અહં ખાલી પાંચ હજાર, જ આપતા એટલે એને ના પાડી અને એના પછી એને બીજી જગ્યાએ કોઈ, જગ્યાએ જોબ ના મળી તો એના જુઓ, ને બધા એ જે હતો એચાર, ન એ બધા અને અને એના પપ્પા દેવ ઓળખતા હતા, અને એના ફ્રેન્ડ સર્કલમાં બી બીજાને ઓળખતા હતા રિલેટિવસમાં તો એમ કે કે કરે કે જુઓ ને તમાર છોકરા એ ના પાડીને, તમારો છોકરો આવો ને તેવો એવી રીતે પછી એવું બધું કર્યા અને પેલાનું મોરલ ડાઉન કરતા હતા એવું હતુ. પણ એને જાતે આમ મહેનત કરી અને અત્યારે લાગી ગયો. વીસ પચીસ મા તો હવે પેલાને સામે થી કહી શકે કે જુઓ કે તમે મને એમ કેતા કે તું કઈ નઈ કરી શકે આમ કે તેમમ અને જઓ મારે તમે પાંચ આપતા હતા હું પચીસ માં એ જ કામ માટે પચીસ ની નોકરી મળી
હા એ જ એજ વસ્તુ છેમ કે કે સોસાયટીમાં તમારે રહેવું મુશ્કેલ કરી નાખે છે લોકો પણ એવા જ જગ્યા જો તમે એ લોક નહી માણસ હવે બ ચાન આપી કે ભાઈ જો પાંચ હજાર ની નોકરી છે પણ તું થોડું એક્સપિરિયન્સ લઈ નીજે સ્વચ મારીશું તોને વધા મળશે એવી રી પ્રોત્સાહન બી આપ્યું હોત ને તો પેલા માણસ કેટલો ઉત્સાહ આવે અને કેટલોું આત્મવિશ્વાસ મળે કે ભાઈ આપણા સગા સંબંધી આપ જ
હા એજ ને કે એવું થોડુંક પ્રોત્સા શાંતિ થી ને પ્રોત્સાહન વાળી વાત કરત તો કદાચ એ ત્યાં પાંચ હજાર તો પાંચ હજાર મામાં રહી જા છ મહિના કે વરસ મલ પછી સ્વીચ મારત કે ગમે તે હોત તો કર પણ ના એમને તો એને લડવું જ એનો મોરલ જ ડાઉન કરવો હતો
તો પછી હવે એવું બધું ક્યાં કહેવાનું આવે કે તું કઈ ના કરી શકે એ તો એના એના ઉપર આધારિત છે ને હવે એ પોતાની કંપની મળી શકે છે ફ્યુચરમાં જઈને એ તમે થોડે ડિસાઈડ કરી શકો.
હા હા પણ એને જુઓ ને એને ના પાડી એમને ના પાડી જે એચાર કે જે તોને અને જુઓ ને એનું એક કે બે મહિના માટે એને પચીસ ની નોકરી બી મળી ગઈ તો હવે જુઓ એ એની વાત તો ખોટી જ પડેના
એજ વસ્તુ છે કે સફળતા આપણે ગમે તે હોય એક્ઝામમાં સફળ થઈ ગ્યે જીવન માં અસફળ થઈએ પૈસા કમાવવામાં અસફળ થઈએે કે સંબંધોમાં અસફળ થઈએ તો એ અસફળતા આપણને છે ને ઘણું બધું શીખવાડતી હોય. જુદી જુદી બાબતો
હા એ વાત તો સાચી જુઓને આ કોલેજમાં મારા ફ્રેન્ડ ને હું પોતે કે શરૂઆતના જે ત્રણ ચાર શેમ હતા કે શરૂઆતના પહેલા એક બે વર્ષ તે એમાં જુઓ કે અમારા વાચીએ પણ વાંચતા બી ઓછું અને ફેલ બી થઈ જાય એવું થાય કે વાંચ્યા ને તો બી ફેલ થઈ જાય એટલે એમ થાય કે સાલું વાંચ્યા તો બી ફેલ થઈ જ નહી વાંચતા તો બી ફેલ થઈ જાય પછી છેલ્લે એમ થયું કે ભાઈ આપણા માં જ કઈ પ્રોબ્લેમ હશે. તો કઈ આમ પ્લાનિંગ સાથે વાંચવું પડે તો છેલ્લા બે વર્ષ પછી પ્લાનિંગ સાથે જ કર્યું તો કમ્પ્લીટ આમ માર્ક્સ ને એવું બધું આવે
હા એ વાત સાચી કે ભાઈ જીવનમાં પ્લાનિંગ હોવું જોઈએ તમે એકદમ હોય કે પૈસા કમાવાની રીત ગમે તે હોય પ્લાનિંગ વગર કેવું માણસ ને ખબર જ ના પડે કે ભૂલ સેની છે એની છે એની છે કે પછી પેપર જે મ મતલબ એ વાંચે છે વધુ વાંચે છે કે પછી ટાઈમ મેનેજ નથી કરી શકતો એની જગ્યાએ જો તમે પ્લાનિંગ થી ચાલો ને તો જીવન સરળ બની જાય અને તમને ઘણું બધું નવું કરવાનો ટાઈમીંગ
હા પ્લાનિંગ તો છે પણ જોડે જોડે તમારામાં ડિસિપ્લિન બી હોવી જોઈએ જો ડિસી ના હોય તો તમે ગમે તેટલું પ્લાન કરો એ તમારું જે હશે કે હું આજે આટલું કરીશ એ થઈ જ નહી શકે.
એજ ને. એ વસ્તુ છે કે જરૂરી થી જાણી લેવાનું. જેમ કે મને બી પ્લાનિંગ વિશે આ આપડે કેવું કે આપડે કરતા ના હોઈએ. પણ સોફ્ટવેર બનાવતા હોઈએ ને આપડે એટલે પ્લાનિંગ ડિઝાઇન બી આવે. કે પછી પેલા રિસર્ચ કરવો. પછી ડોક્યુમેન્ટ ભેગા કરો. અને પછી કોડિંગ કરો ટેસ્ટિંગ કરો. પછી કસ્ટમર ને બતાવી એ રીતે ડી ટુ પ્લાન ટુ પ્લાન ચાલે. અમને તો મારી રીતે એટલે હું મતલબ આના ઉપર થી ઘણું બધું શીખવાનું કે પ્લાનિંગ આપણા જીવન કઈ રીતે કામ કરી શકે.
હા એ છે અને પ્લાનિંગ ની જોડે જોડે ડિસિપ્લીન બી રાખવો જોઈએ. એટલે તમારે જો બી આપડે ડિસિપ્લન હોય તો રોજનું કામ રોજ થશે. અને જો ડિસિપ્લન નહી હોય તો તમે બે ત્રણ દિવસ તો કામ કરશો. પછી ચોથા દિવસ એમ થાય. કે લાવો ને આજે તો થોડુંક ચીલ માર દઉ કે ભાઈ આ રોજ રોજ શું કરવાનું. પછી જો તમે એવું કરો તો એવું ના ચાલે પછી એમાં ને એમાં ફરી પાછા તમે જે કમ્ફર્ટ ઝોનમાં કે એમાં છો મસ્તી વાળા ઝોનમાં તેમાં જતા રહો ને તમારો જે પ્લાન કરેલો હોય એ ફેલ જાય છેલ્લે.
તેજ ને તળેજન સાથે ચાલુ ને તો એકલો તમે દિવસમાં કલાક બે કલાક બચાવી શકો. એનામાં તો કેવું કે તમે વાંચવા બેઠા કલાક વાંચ્યા પાહિ એક ફોન બીજા કામમાં જતા રહ્યા. ત્યાંથી આયા પાછી અડધો કલાક વાંચ્યું પાછા બીજા કામે લાગી ગયા. તો એ પ્લાન પ્લા એના કરતા તમે આયોજન કરી ખાલી દોઢ કલાક વાંચો ને તો એ સારું મગજ માં ટુકડે ટુકડે વાંચો એના કરતા.
હા એ પેલું શું કેહેવાય કે આપડે વચ્ચે વચ્ચે અમુક વસ્તુ મોબાઈલ અડીએ કે પછી આમ કોઈ ગમે તે કામ કરવા જતા રહી તો એ ડિસ્ટ્રેક થાય ને આપણે જે મનમાં જે અંદર ઘુસવું જોઈએ ના ઘુસે. અને જે પેલી વાત છે કે મારે આ કામ કરવાનું છે મારે મોબાઈલમાં આમ હતું તો પછી એમાં જ તમારું મન પુ આ પુરવાયેલું રે.
અને કેવું હોય કે તમે ચોપડી ખોલો તો કેવું દસ પંદર મિનિટ તો તમારી રીધમ પકડતે થઈ જાય કે ભાઈ એ મતલબ કઈ ટોપિક વાંચો છો તો પાંચ દસ મિનિટ તો તમને અમને સમજતા કા તો ઇન્ટરેસ્ટ આવતા થઈ જાય ટોપિકમાં. પછી આવે એના પછી કેવું કે ચા ચાલી જાય. અડધો કલાક ચાલુ રે કલાક ચાલુ રે. પછી તમે આખો દિવસ રીધમ તોડ તોડ કરો ને તો પછી તમારે ભણવા ઉપરથી મન ભી ઉઠી જાય કે એટલે આ કંટાળો આવશે હવે.
હા એ તો વાત છે કે તમે આમ વા વચ્ચે વચ્ચે બ્રેક લઈ લો કે પંદર વીસ મિનિટ કે અડધો કલાકે તો તમારી રીધમ તો તૂટે છે એ વાત તો તમારી સાચી છે. એટલે તમારે મિનિમમ પચાસ થી સાહીઠ મિનિટ આમ કન્ટિન્યુઅસ બેસાય મન સાથે કે તમારું મૂડ હોય ને કમ્પ્લીટ બેઠા તો એ તમને સારું યાદ રહેવાનો. સારું એવી વસ્તુ કેવાય એ
એક સાથે તમે સફળતા મેળવી એ થોડું આસાન બની જતું હોય છે.
હા એટલે જુઓ ને આ બધા જે ગમે તે કોમ્પિટેટિવ એક્ઝામના ટોપરો જે હોય છે એ લોકો એમાં જ ા અમે કઈ રોજ આટલા આટલા કલાક નતા વસતા કે બાર કલાક બેસી ગયા પંદર કલાક એવું કઈ ન રોજ ના બેસતા પણ કેલા ત્રણ ચાર કલાક ત્રણ ચાર કલાક એક એક કલાક કમ્પ્લેટ આપતા પણ એ લોકો જુઓ તમે જે પંદર કલાક બેસે એમની લેન્થ જે હશેને મહેનત આપણે વાંચવાની એ કેલા પાંચ ત્રણ કે ચાર જ મહિના હશે જયારે પેલા જે ત્રણ ચાર કલાક જ ખાલી રોજના બે બેસતા હશે અને રોજ વાંચતા હશે એ કેટલા એક બે વર્ષની એમની તૈયારી હશે અને એમના માર્ગ બી આવે હ
હા એજ વસ્તુ છે કે ભાઈ પ્ર્ણી ડિસપ્લન કસ આ ત્રણ ભેગું થાય ને જીવનમાં તમને સફળતા મેળવવાથી કોઈ વસ્તુ રોકીલી શકતી નથી પણ તમે પછી પ્લાન બનાવી દો અને કન્સિસ્ટન્સી ના રાખો એ પ્લાન ઉપર ટીકી ના રહો તો પછી એ કઈ બી મહત્વનું નથી ખાલી પ્લેન પ્લાનિંગ કરવાથી તમે શું કેહેવાય સફળતા ના મેળવી શકો કે પછી એક્ઝામ ક્લિયર ના કરી શકો એના ઉપર
હા એ વાત તો તમારી સાચી હા વાત તો તમારી સાચી હ
હા
અ ચાલ તો પછી
હા ચલોો મળીએ પછી
હા